હલો.
નમસ્કાર નમસ્કાર અવાજ આવે છે. મજામાં. તમે કેમ છો?
તમને આવે છે? મારો અવાજ હા અ આ આપડે આજે સરસ વિષય પર વાત કરીશું મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ નું સંતુલન
હા બોજ સરસ વિષય છે.
હા આજે એક રસ રસપ્રદ વિષય પર વાત કરીએ છે. મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચેનું સંતુલન.
બહુ સરસ વિષય છે. આજે તો મોબાઈલ નોટિફિકેશન વગરનો દિવસ કાપવો પણ મુશ્કેલ લાગે છે.
સાચું સવારે આખ ખુલે એટલે પેલું કામ મોબાઈલ ચેક કરવાનું થઈ ગયું છે.
સાચી વાત કઈ ઘણા લોકો તો એલાર્મ બંધ કરતા કરતા પણ સોશિયલ મીડિયા પર જોઈ લે છે.
મને લાગે છે કે આ આદતથી દિવસની શરૂઆત શાંતિથી થતી નથી.
બિલકુલ તમે સાચી વાત કહી. સવાર જ કોઈ નેગેટિવ ન્યૂઝ જોઈ જઈએ તો મૂડ પર અસર પડે છે.
અને ઘણી વાર તો કોઈ મેસેજ પણ એટલો જરૂરી નથી હોતો.
સાચી વાત છે પણ તોય નોટિફિકેશન ની સાઉડ આવી એટલે આપડે એ જોઈ જ લઈએ છે.
તમે બધી એપમાં નોટિફિકેશન ચાલુ રાખો છો?
હમ્મ ના પેલા રાખતો હતો પણ હવે ઘણી બંધ કરી દીધી છે.
હા પેલા રાખતી હતી પણ હવે બંધ કરી દીધી છે. શું ફરક
હા હમ્મ ધ્યાન વધુ કેન્દ્રિત રહી છે અને કેમ્પ કરતી વખત વારંવાર મોબાઈલ તરફ જોવું નથી પડતું.
હા બહ સારી વાત છે. હું પણ નોંધું છું કે નોટિફિકેશન આવે એટલે ધ્યાન તૂટી જાય છે.
બિલકુલ સાચી વાત કી તમે. ખાસ કરીને તો જયારે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરતા હોય ત્યારે.
તમે સોશિયલ મીડિયા માટે અલગ સમય રાખો છો?
હા સવારે અને સાંજે થોડો થોડો સમય આપી દો.
એટલે દિવસભર ચેક નથી કરતા.
જો જરૂરી હોય તો જ હું ચેક કરું છું.
આજે ઘણા લોકોને કંઈક ચૂકી જવાની ચિંતા રહે છે.
સાચી વાત છે ફિયર ઓફ મિસિંગ આઉટ લાગે. એ કઈ અપડેટ ચૂકી ના જઈએ.
પણ દરેક અપડેટ જાણવું જરૂરી હોય છે.
ધના બિલકુલ સેજ પણ નહી. ઘણી માહિતી આપણા જીવનમાં કોઈ ખાસ વેલ્યુ એડ કરતી ન થી.
મને એક વાત રસપ્રદ લાગે છે. પહેલા લોકો ઘણા ઘડિયાળ જોઈને સમય જાણતા હતા. હવે મોબાઈલ ખોલીને તો નોટિફિકેશનમાં અટકી જ જઈએ છે.
ના ના સાચી વાત છે આ તો મારા સા થે રોજ થાય છે.
મોબાઈલ ખુલ્યો સમય જોવા માટે અને પછી દસ મિનિટ સોશિયલ મીડિયા.
બિલકુલ સાચી વાત કી તમે અને પછી યાદ આવે ને કે હું તો તો બીજું કામ કરવા ગયતી અને થઈ જાય બીજું.
નોટિફિકેશન થી તણાવ પણ વધે છે એવું લાગે છે.
બિલકુલ સાચી વાત તી ખાસ કરીને ઓફિસ ગ્રુપ ઇમેલ અને સોશિયલ મીડિયા સાથે.
ક્યારેક મોબાઈલ સાયલન્ટ પર મૂકી દેવી જોઈએ.
હા એ હું રાત્રે સાયલેન્ટ મોડમાં રાખું જ છું.
એનાથી ઊંઘમાં ફર્ક પડે છે.
હા. બવ જ ફરક પડે છે પેલા રાત્રે પણ સાઉન્ડ આવે એટલે આપણી આંખ ખુલી જતી હતી.
આજે ઊંઘની ગુણવત્તા પણ મોબાઈલથી પ્રભાવિત થાય છે.
હા. લોકો સુતા પહેલા સુધી સ્ક્રીન જોતા હોય છે એટલા માટે.
સીતા પહેલા પુસ્તક વાંચવું વધારે સારું લાગે છે.
સાચી વાત છે પણ મુખ્ય મુદ્દો એ છે કે મગજને આરામ મળતો નથી.
ડક્સ વિશે સાંભળ્યું છે.
હા એક દિવસ કેટલાક કલા મોબાઈલથી દૂર રહેવું જોઈએ.
તમે ક્યારેય પ્રયત્ન કર્યો?
હા એક રવિવારે મેં સોશિયલ મીડિયા બંધ રાખ્યું હતું.
પછી કેવું લાગ્યું?
હ એટલે શરૂઆતમાં અજીબ લાગ્યું થોડું પણ પછી બહુ શાંતિ મળી
એ દિવસે શું કર્યું
હ મેં મારા પરિવાર સાથે સમય વિતાવ્યો થોડું વાંચન કર્યું અને ચાલવા પર ગઈ
એ બધું મોબાઈલ વગર પણ થઈ શકે છે એ યાદ આવ્યું હશે નય
બિલકુલ કેટલીક વાર એકલો ટેકનોલોજી ની બહાર પણ એક બહ મોટી દુનિયા છે
બાળકો પર નોટિફિકેશનની આદતની શું અસર પડે છે
હ મને લાગે છે કે ધ્યાન ઓછું થઈ જાય છે
મને ધીરજ પણ ઓછી થતી હોય એવું લાગે છે
હા બધું ઇન્સ્ટન્ટ જોઈએ
માતા પિતાએ શું કરવું જોઈએ?
જો પેલા તો પોતે ફોનને એક બાજુમાં મૂકી દેવો જોઈએ એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ લોકે.
બહુ સાચી વાત. બાળકો કરતા મોટા લોકો પણ વધારે મોબાાઈલ વાપરે છે.
અને અત્યારે છેને ફેમિલી ટાઈમમાં મોબાાઈલ સાઈડ પર મૂકી જ દેવો જોઈએ.
જમવાના સમયે તો ખાસ.
બિલકુલ સાચી વાતે, એનાથી વાતચીત વધે છે.
નોટિફિકેશન બંધ કરવાથી સૌ નોટિફિકેશન બંધ કરવાની સૌથી સારી રીત કઈ છે?
જો આપડી જે એપ જરૂરી નથીને એની નોટિફિકેશન ઓફ કરી દેવાની.
અને જરૂરી લોકો માટે અવાજ રાખી શકાય?
બિલકુલ, સંતુલન એ મુખ્ય મુદ્દો છે.
ટેકનોલોજીની વિરુદ્ધ નથી. પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ.
હા બિલકુલ. મોબાઈલ આપરા માટે છે આપડે મોબાઈલ માટે નથી.
વાહ, આ વાત બહુ સારી લાગી.
શાંતિ માટે અને માનસિક શાંતિ માટે થોડો સમય નો નોટિફિકેશન ફ્રી રહેવું પણ જરૂરી છે.
હું પણ હવે રોજ થોડો સમય મોબાઈલથી દૂર રહેવાનો પ્રયત્ન કરીશ.
શયોર શયોર, હું પણ. નાના નાના ફેરફારોથી મોટો ફરક પડે છે.
એ બધું મોબાઈલ વગર પણ થઈ શકે છે યાદ આવ્યું હશે.
હા, સાચી વાત છે ઈ. પછી હા, હવે હું કરું છું. પહેલાં તો ધ્યાન જ ન હતું. કે કેટલો સમય મોબાઈલ પર જતો રહે.
એ બધું મોબાઈલ વગર પણ થઈ શકે છે યાદ આવ્યું હશે.
હા, થઈ શકેને મોબાઈલ વગર.
બાળકો પર નોટિફિકેશનની આદતની શું અસર પડે છે?
હા, બાળકોને. ફેમેલી જોડે. અ આપડી જોડે વાતચીત કરી. નોટિફિકેશન આવી.
એ એપની નથી તેની નોટિફિકેશન બંધ કરી દેવી. અને જરૂર. અને જરૂરી લોકો માટે અવાજ રાખી શકાય છે. બિલકુલ, સંતુલન એ મુખ્ય મુદ્દો છે ટેકનોલોજીની નથી પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ.
હા.
એનાથી ઊંઘમાં ફરક પડે છે. બોઉ પહેલા રાત્રે પણ અવાજ આવે એટલે ઊંઘ તૂટી જતી હતી. આજે ઊંઘની ગુણવત્તા પણ મોબાઈલથી પ્રભાવિત થાય છે. લોકો સુતા પહેલા સુધી સ્ક્રીન જોતા રહે છે. સૂતા પહેલા પુસ્તક વાંચવાનું વધારે સારું લાગે છે.
બિલકુલ સાચી વાત.
હળવું સંગીત સાંભળવું. અને ડિજિટલ ડિટોક્સ વિશે સાંભળો. વિશે સાંભળ્યું. એક દિવસ અથવા થોડા કલાક મોબાઈલથી દૂર રહેવું. ચાલો આજે તો આપડે ડીજી ટલ મોબાઈલ વિશે સારી એવી વાત કરી આજની ચર્ચા બઉ ઉપયોગી રહી ફરી મળીશું.
સાચી વાત છે, ચોક્કસ.
આવજો.